હ હલો
હમ નમસ્તે
હમ હમ શું કરો છો?
કઈ નથી તમે શું કરો
કઈ ની ઘરું કામ કર્યું છે.
હ કેમ છો?
બસ મજામાં છે.
ર કયાં છો ધમ બા ત પણ મજામાં છે. ઓ ફન્ છો તમે બાર
હું વા સાસરામાં આવીને છું ઓ તમે
મેં પિયર માં આઈ.
હમ તમને ગયા કો ને સાચાને
હમ હમ નથી ગ્યા બાત
હમ હ તે છેને કોઈ નહી અ બાર તો દેખલો એ વખત અંધ છે રહેેલો છે પછી તો કોની રને આવેલા
હમ. ઓ તમે તમે કયા વિસઈરા?
મે આણંદ બે દ બે દન અમે આવા છે.
ઠીક છે.
હમ.
સારું છે સારુંર ઓર
કઈ નથી જેટલું રોટલા ખાયા છે. હા ભવે બર્તન સાફ કરું છે.
રોટલા જલ્દી ખા લીધા છે.
જલ્દી ક્યાં છે રોજેનો ટેઈમ થઈ ગયો. હમ.
ઠીક છે હય અ બે વણ જ ભણ્યા છે બે, બ જેમાં
હા મેં તો એની ટી એમ પે તો જીમ લેવા છો. લે સબ જ આવે તો ટ પણ ના ગણાવેગેગે ગણજાવવા સ ઘણા દેવા જોગ.
હમ ઠીક છે.
હ હવસ
હા.
ઓ સુણવ તું બરા છે.
કઈ નથી એવુ તો.
ખૂબ બળિયા.
હા સબ બડિયા છે, પાણી પડ્યો પ્યો?
ના કોની પડ્યો પાણી તો કામ પડ્યો હતો. હા મોડ બબડી તેજરો.
હમ બડિયા છે મા કે ભી એ તો મોસમ તો જોરદારયો છે. તો પાણી નની પરસીઓ.
હા હ ભમી તો જોરથી આવ્યો ને તો. હે દેખલું માર તો ઉપર દેખલું પતરા છે પતરા ચોવી રખ્યા છે જો. નીચે દેખલો હવાન ચળનું પાણી પાણી થઈ ગું થઈ.
હ ઠીક છે. ગરમી ઘરમાં ઘરમાં બધા ઘર મે સબ કેમ છે?
સબ મજામાં છે ઘરમાં તમારે?
હા સબ સારું છે.
હમ
હ બ
કઈ નથી ઓતું બસ બડિયા છે સબ.
હાલ તો હોજ તમારો કોલ કોને આવ્યો કઈ ગર્યોર ક.
તાઈ પતો દેખો મા ટાંસ બી ની આાર્યું છે એમ નયો.
ના ના મારે તો આવી ગયો છે.
કઈ તો તું માકી કઈ દ્યો છે.
આ તો હોરા એ હો
ઓર,
ઓર તો કાઈ નથી.
હમ ઠીક છે ઓર,
ઔર તો તમે સુનાઓ.
આજે સ્કૂલ નથી ગઈયા.
ના ના એ નહી થોડું બુખાર ને આવી ગયું છે પછી,
બુખારવું છે સ્કૂલ નો નામ સુનેન બુખાર આઇ ગયો છે.
હા,
સ્કૂલ તો નામ સુની ને બુખાર આઇહ ગયું કઈ.
લાગીટ ચાદરગ ભાઈ હે અંદરધું અને પછી તો હી, આજે બગ સ બ
હલો,
આપ આપડે હલો,
હમ,
હ કાઈ નહી હું તમે બોલ રહ્યો કાલરો પાણી પડ્યો હતો જો, પાણી મહિના ની લંબી છે તો અહિયાં જે જુકામ થઈ ગયો બુખારી થઈ ગયો.
અચ્છા.
હમ એ સોચવા રાત, માહી ને બુખાર જેવો આવી ગયો છે.
હમ,
પાપ બ છે આજને ઘર કઈ રેવા દે છે. હ મે સોચો વા કઈ નઈ કરત લે જાય. હા મેં કહ્યું વનડે સ્કૂલમાંને દેખો તેજ ફાસ્ટ આવે ને કંઈક વે જાય તો, કોણ જાવે પાછું લેવાને પછી,
હા સાચી વાત છે.
રોર ભી છે હવે ગામમાં આવીને હોવો તો એક દી લઈને બી આજવા છે. એ કઈ ની આડ કર ક ખેલ લીવ છે.
હા કોઈ ના,
હમમ,
ઓર થારે લગ્ન થઈ ગયા.
હા થઈ ગયા લગ્ન તો,
હમ સારું છે.
હ તમને સુણવો તમારા માસી રી છોકરી ના લગ્ન થઈ ગયા.
હા થઈ ગયા લગ્ન કરીને આઈ ગયા છે.
હમ ઠીક છે તમારી માસી રી છોકરી રા લગન તો, પાણી ઘણો ભર્યો હતો.
હા ઘણો જોરનું પડ્યો.
હા ઘણા જોવાનું પડ્યો તો મૈ સોચતી હતી. લગન માલા કાઇ કરીયા છે.
પર વા શામનું રોગ જેવું તો છે રોગ જેવ છે જો બળ્યા હે વા,
એ પડ્યો કાઈ મા કે તો સામનું જ પડ્યો છે.
હા, નહી, આ શમનો નહી પડ્યો છે, આ પૂરો દિન બરસ્યો છે.
હ છે, જડ.
હમ.
હમ.
કઈ નથી આવ, તો બસ બેઠા છે, એના રોટિયા જેમવા જ લાગે એના.
હોય, તમારા માતાજી-પિતાજીને શું કરે છે?
બ ખેત પે ગયા છે.
હ ખેત નઈ ગો ન કામ હ છે
હા. હવે તો ફસલ બોઈ દીજું દેખ ખુબ સારું કામ છે, મકી ખોદ ની આગી છે હવે તો.
હચું વા છે, એ મ કોદમ રરવાની કામ રહે છે. પાછું દવાયા નો છિડકાવ પણ કરો પડે છે, બાકી તો દે. મ કેમયને નયા નયા રોગ કેેળા તો લાગ્યા છે ને, એભી ગયા.
હા.
ઘણી આવી ગઈ છે.
સાચી વાત કેળા લાગી જાય છે, એમાં કેમે ભી
કલ લાગ જાવ ટીડીે આજવે તો બસ એક ઘંટા દો ઘંટા પરો ફેસાફ કરજવે
એક સાથેે આવે, શબજ.
સાચી વાત હૈ.
હમ.
ઓ તમારી ખેતી ની છે.
ના મારે તો કોની છે, થોડી ઘણી બીઘું ખાન વાઈ દે, નોકી દ્યા સસરજી કે પા. વબી કોની બોવે છે, ખ એકમાંને દેખ લો સજારે દે રખ છે.
હમ ઠીક છે, થોડા.
હા સને. હા, ના વર્ણા ને બી તો ગૂની દેવે છે, સાસસુર ને બી ગુની દેવે છે જોવા.
કા ને ઘર કોઈ દુસરો કામ કરતા વેગા છે.
હા, ના મરચિયા ન કામ કરે છે ને, માનમાં. તે મી કોને મલા છે, જેે લો કે તું કત ઘે
હા બડિયા છે, મટકીનું કામ બી તો.
બધ ફાઈ દે, એકમાં મહેનત ગણી છે એમ. લો દેખ લો, પતા પૈસા ભી કોન દેવે.
હા, એ વાત તો સાચી છે.
હમ, એવા આવેવા. હોય મીનો, કોઈ મીટી નો દેખ લો. બનાવામાં મેન પકડવાવામાં બી કેટલી મહેનત થઈ જાય.
સાચી વાત છે, મેહેનત તો સબ સબ કઈ ભી કામ કરો, મહેનત તો સભામાં કરની પડે છે.
એ.
હમ કઈ નથી, એ તો બસ બેઠા છે અમે.
હમ, બધા છે.
હમ. તો કયા ગઈ દીકરી?
ઓહ ડી એ શીકાય પત ની છે ચલી ગઈ છે દગ હ.
હા ઠીક છે, પાણીને પાણીને ગુમવા મતી દીજો છે એને.
ના, ના, પાણી મેમાં તો કોની હવાજ પણે કે, હવાની ઘણી ચાલ છે, હાલ વેગી છે.
હ
ત્યાં લે આવીને શુંખામ થઈ ગયો હતો.
હા, એલે બોલું હ કે, પાણી મથી ફરવા દેજો.
હા, જરૂર.
ઓર બાકી સ કામ છે.
હા, તો સારું છે, મજામાં છે. હ, તમારે ગે એટલી બોલ થઇ ગઈ.
મા મિસ્કોલ થઈ ગઈ.
બીસ કોલ ઠીક છે, અને દસ કોલ બાકી છે, તમારે ત
હા, તમારે?
બાખી છે, મારે તો દેખલો.
એ ગોલ બી નથી હોય, એની સાઈ હોય નઈ.
ના કોની હોવી છે નહી ઓવીી કઈ ના દખલો પત્રી કોલ થઈ ગઈ, દસ. હા, દસ કોલ થઈ ગઈ. તો મારે દસ પાખી છે ને, મારે દસ થઈ.
હા, કઈ ના સારું છે.
હમ. ઠીક છે, તમે આવજો, થોડો ઘણ ટેમ નીકાલન.
હા, જ જરૂર.
હમ હજ પછ એક દુ દન એ રૂકજો છે
હા, માટે છે, હુ અ છે.
હમ, એ જ પછી આવજો. બા ત મને ઘર કામ ચાલ થોડી દિક્કત હોવે લાગે બ નહી
હમ, ઠીક હ.
એ જ.